મારો હા જય શ્રી કૃષ્ણ. ભાઈ શું કરી રહ્યા છો.
મજામાં હમણા તો બસ ચાલી રહ્યું છે તમારે કેમ છે હમણા તો તમે ગામમાં ગયા હતા ને.
હા ગામમાં અમે હમણાં હાલમાં આવ્યા છે ગામમાં તો ખુબ જ મજા આવી રહી છે ગામડાનું જીવન એક શ્રેષ્ઠ જીવન અને સારું અને જે એવું કે સુંદર જીવન છે અહિયાં ખુબ જ મજા આવે છે તમાર શું છે શહેરમાં કેવું જીવન છે હાલમાં.
શહેરમાં તો એમ તો ચાલ્યા કરે છે પરંતુ હાલમાં શું કે ભાઈ એકદમ થોડુંક પ્રદુષણ એવું બધું પણ વધી ગયું છે અને શહેરોમાં શું રે કે આખો દિવસ મતલબમાં ચાલ્યા જ કરતું હોય છે બધા વાહન અને જેથી કરીને ખુબ જ તકલીફનોો સામનો પણ એવો કરવો પડે છે કારણ કે હમેશ માં પેલું ચાલ્યા જ કરતું હોય છે આ વાહનને જેથી કરીને ખુબ જ તકલીફનો એવો સામનો કરવો પડે છે.
હા તમારી વાત એકદમ સાચી છે અમારે ત્યાં શું છે અમારે એવું કોઈ વાહનોને એવો સોર્સ અવાજ અમારા બાજુ આવતો નથી કારણ કે ગામડાનું જીવન એક શ્રેષ્ઠ જીવન છે ત્યાં શું છે કે વાહનોને એવા ખૂબ જ ઓછારી છે અને અમારી બાજુ મોટા ભાગેટ લોકો ચાલતા જવાનું અને બજ જ તો કોઈ માણસ સાયકલ લઈને જાય શકે છે બાકી એમ જ તો જે ગાડી તમે કીધું તેનો તો કદાચ ભાગ્ય જ અમારી બાજુ જોવા મળે છે અમે જો પછાત વિસ્તાર છે પણ અમાર બાજુ ખુબ જ સારું છે અને જે રસ્તાની સુવિધા છે થોડી ઘણી અમારી બાજુ જે રસ્તાનો અભાવ જોવા મળે છે. એટલે જયારે ચોમાસુંને એવું હોય ત્યારે અમને જડક મુશ્કેલીનોો સામનો કરવો પડે છે ખાસ કરીને કોઈ બીમાર પડી્યું હોય ત્યારે રસ્તાઓના અભાવને કારણે ઘણી બધી મુશ્કેલીનોો સામનો કરવો પડે છે સ તમારી બાજુ રસ્તાઓ કેવા હોય છે ને?
કેવું મુસીબત થાય છે. હા અમારે અમાં પણ એવું જ બધું ચાલ્યા કરે છે જેથી કરીને બહ બધી મુસીબતનોો સામનો કરવો પડે છે જેથી કરીને અમારે પણ એ બધી મુસીબત નો સામનો કરવો પડતો હોય છે.
હા. તમારી વાત સાથે છે તો મેં જેમ જણાવ્યું કે પ્રદુષણ તો બાજુ ખુબ જ થાય છે અમારી બાજુ એવું પ્રદુષણ નું કોઈ પણ નથી કારણ કે હુ બાજુ જે કંપનીઓ અને વાહનો અને ઘણું બધું નો અભાવ છે તેથી અમાર બાજુ ચારે બાજુ વનસ્પતિ અને શાકભાજી એ રૂપમાં આવી છે અને અમને ઘણો એવો ફાયદો પણ થાય છે. થી અમારે ત્યાં તો એવું થતું નથી કે પ્રદુષણ નું પ્રમાણ વધે અને ગરમી વધે કોઈ વાર થાય છે પણ એ તો ચલ્લે કરે છે. શું છે કેવું છે વાતાવરણ?
ત્યારે જ ત્યારે જ ત્યારે જ હા ભાઈ અવાજ આવી રહીશ. તમારી.
હા અવાજ આવે છે બોલો ને.
હા તે તમે જે વાત કીધી ને એકદમ વાત તમારી સાચી છે.
હા તમે શું ક્યું હવે શું છે પ્રદુષણ ન નિવારણ માટે તમે કઈ ઉપાય કર્યો છે.
હા પ્રદુષણ નિવારણમાં અમે પણ શું કરી રહ્યાી કે અમારા જે આજુબાજુ જે ગાર્ડન છે ને આ બધા હમે છે ને અ પેલું પ્લાનને એવ બધું રોપી રહ્યા છે જેથી કરીને ખુબ જ એવા ફાયદા થઈ રહ્યા છે અમને અને તેનાથી શું છે કે ભાઈ પેલું જે પ્રદૂષણ છે ને એ ઓછું થઈ રહ્યું છે અને ખૂબ જ એવું સારી હવા આવી રહી છે જેથી કરીને મને અમને થોડુંક તો સારું છે પરંતુ જે આ અવાજ આવી રહ્યો છે ને રાતના બધા મતલબ આખો દિવસ વાહન ચાલ્યા જ કરતા હોય છે જેથી કરીને અ મને ખૂબ જ એવો વાહનનો સામનો કરવો પડે છે અને બધી અવાજ એવી આવ્યા જ કરે છે જેથી કરીને મને રાતનાને ઊંઘ ગાવામાં ખૂબ જ એવી તકલીફ પતી હોય છે જય્યારે હું ગામડાઓમાં હું કઈ પણ અવાજ આવતી ન હોય અને બધા જ આરામથી છૂટા હોય છે અને રાતના તો કંઈ ચિંતા જ ન હોય છે કારણ કે ગામડાઓમાં કોઈ પણ જાતને એવા. ને એવું ચાલતા જ નહી હોશે.
હા તમારી વાત બરાબર છે અને ગામડાઓનું જીવન તો એ સારું છે અને અહિયાં એક મોટી પ્રોબ્લેમ એ છે કે શહેરોમાં મને ખબર છે ત્યાં સુળી શહેરોમાં શું છે શિક્ષણની સુવિધા પૂરેપૂરી મળી રહે છે પરંતુ અમારે ગામડાઓમાં જે શિક્ષણ ની સુવિધા. થોડો. અટવટી રહે છે કારણ કે અમારે શિયાળા અને ઉનાળા માટે અમારા બાળકો શાળા એ જઈ શકે છે કારણ કે રસ્તાઓ સારા હોય છે ત્યારે પરંતુ વરસાદના કારણે શું છે ઘણી વાર ડુંગરો ઢોવાય પડે છે અને અમારા બાજુ અમે જે ડુંગર વિસ્તાર માં રહીએ છીએ અમાર ગામડું જે ડુંગર પર આવેલું છે. ત્યાં ઘણું બધું નુકસાન અનુભ રહે છે અને જે રસ્તા હોય છે તે પણ ધોવાઈ જાય છે અને જે પુલ હોય છે તે પણ તૂટી. કોઈ વાર તૂટવાનું પડી રહ્યો છે તેથી અમારે શાળામાં બાળકોને મકવા પહેલા એટલે મોકલવા પહેલા ખુબ જ વિચારવું પડે છે અને તે રીતે અમારે અહં જે શિક્ષણ છે તેમાં ઘણું બધું નુકસાન જવાનું ભય રહલું છે બાળકોને પણ સારું શિક્ષણ મળી રહેતું નથી તમારે શું છે તમારે બાજુ બાળકો ને પૂરેપૂર શિક્ષણ સારી રીતે મળી રહે છે કે કોઈ મુસીબતનોો સામનો કરવો પડે છે.
નહી ભાઈ અમારે શહેરમાં શું હોય છે કે ભાઈ બધી જ જે સ્કૂલો હોય છે ને એ ખૂબ જ સારી હોય છે અને બધા જ બાળકોને શિક્ષણ તેવું સારી રીતના જ મળી રહેતું હોય છે કારણ કે શહેરોમાં રહેવાની એક વસ્તુ એ સારું છે કે બધાને મતલબમાં જોબ બને એવું બધું સારી રીતના મળી રહે છે કારણ કે એ શહેરોમાં બધું ડેવલોપ થયેલું હોય છે અને બધા નાના નાના બાળકોને પણ એવી મોટી મોટી સ્કૂલોમાં ભણાવી શકાય છે કારણ કે ત્યાંના લોકો બધા જ એજ્યુકેટેડ હોય છે અને તેઓને બધી જ જેમકે ઈંગ્લિશની બધું વસ્તુ આવડત હોય છે અને ગામડાઓમાં શું હોય છે કે ઇંગ્લિશ બધાને આવડતું ન હોય છે. જેથી કરીને ઇંગ્લિશ શીખવામાં ખુબ જ એવી તકલીફ નો સામનો કરવો પડે છે પરંતુ શહેરોમાં હું બધાને જ ઇંગ્લિશ આવડતી હોય છે અને બધા હોય છે જેથી કરીને ભણવાનો વિષય માટે છે ને. અ શહેરમાં ર રહેતા હોય એ લોકોને ખુબ જ એવો લાભ થઠતોો હોય છે પરંતુ એઓને મેં કીધું ને જે. કે ભાઈ આ પ્રદુષણ વિશે આ એ બધી એ બધી વસ્તુઓનો સામનો કરવો પડશે પરંતુ એજ્યુકેશન છે અને જે નોકરી હોય છે આ બધી વસ્તુઓમાં ખુબ જ સારી રીતે એ લોકોને મળી રહેતું હોય છે
હા તમારી વાત એકદમ સચી છે અને મને પણ લાગે છે. કે સારૂ નું જીવન સારું છે. પરંતુ એની જે સાઈડ ઇફેક્ટ જોઈને જે પ્રોડ્યુસન ને ધને એમ જોઈને તો એવું લાગે કે એક ટાઈમ પર એવુ વ લાગે છે. કેસ જે આપડું ગામડા ન જીવન એજ સારું છે. અને અહિયાં કોઈ, ચોરી થવાનો એવો પણ ભય પણ રહલો નથી અને મને વચ્ચે એટલે હમણાં એવું ટીવી કે ટીવી પર એ ન્યૂઝ જોવા મળી છે કે હાલમાં જે અને જે યુદ્ધ થઈ રહ્યું છે તેની ઇફેક્ટ ઘણી બધી આપણા શહેરો પર થઈ રહી છે. અને ગામડાઓ માટેની કોઈ અસર નથી. શહેરોમાં, પેટ્રોલના, ભાવ પણ વધી રહ્યો છે. શું તમારા બાજુ કોઈ હુમલો થયો છે. કે તમારી બાજુ કોઈ નુકસાન, થયું છે. હાલમાં
હા અ મારા બાજુ પણ એવા. અ ખુબ જ વધારે નુકસાન થઈ રહ્યા છે અને અ કેટલાક બધા એક્સિડન્ટો અમારી ઘરની સામે જ બધા થતા હોય છે કારણ કે અમારા ઘરના હાંભીથી જ હાઈવે જટ છે. અને ત્યાંથી કેટલાક અવાજ પણ આવે છે. અને કેટલાક એક્સિડન્ટને બધું થયા કરે છે. જે બધું અમે. જોઈએ છે તે બધું જોઈને ખુબ જ એવું દુઃખ લાગતું હોય છે કારણ કે અ શહેરો માટે શું હોય છે કે ભાઈ એવું બધું ચાલ્યા જ કરતું હોય છે અને કેટલાક વાહનો આજુબાજુથી જતા હોય છે. અને આ બધું રોજનું જ કામ છે. તે બધું જોયા કરવાનું ખુબ જ દુખ લાગે છે.
હા તમારી વાત. સાચી છે અને અમારા ગામ હમણાં માં શું છે અમે ચારે બાજુ વનસ્પતિ છે એટલે અમારે ત્યાં ઘોંઘાટ નો તો કોઈ પ્રશ્ન રહેતો નથી અને સવારે ઉઠ્યા અમે ત્યારે પણ અમને ચારે બાજુ પશુ પક્ષીઓનો અવાજ હોય છે, ઉઠતાં હોય છે એટલે અમને ખુબ જ આનંદ થાય છે. અને આગળ મેં જે શહેરની એકવાર મુલાકાત જે મને જયારે જોબ નહી મળી હતી ત્યારે મેં શહેરોની મુલાકાત લેવા માટે આવ્યો હતો ત્યારે મેં પણ અનુભવ્યું હતું. તમે કીધું એમ કે ચારે બાજુ એટલું પ્રદુષણ થઈ રહ્યું છે અને ચારે બાજુ અવાજ ધવની એટલે ગાડીઓ ન હોર્ન અને જે કાર ના ચાલે છે તેનો અવાજ ઘણો બધો આવી રહ્યો છે. તો મને એમ થયું કે સવારે તો આખો દિવસ આવતો પણ સાંજે કદાચ આરામ મળશે. પરંતુ સાંજે પણ અવાજ ચાલુ જ હતો અને લોકો નોકરીઓ પર જાતા જતા ત્યારે મને એવું અહેસાસ થયો હતો કે જે ગામનું જીવન છે તે જ ખુબ જ શ્રેષ્ઠ જીવન છે ને શહેરના કરતા તો ગામમાં સારી સુવિધા ભલે નહીં હોય પરંતુ સારી રીતે જીવું હોય તો ગામડું જ એક સારું પડશે. તેથી અમે અહીંયાં ઘરે આવીને પછી ખેતીમાં જ લાગી ગયા હતા તો અમે શું કોઈ વાર તમે ગામડાની મુલાકાત લીધી છે કોઈ વા
હા, અમે પણ એકવાર ગામડાની મુલાકાત લીધી હતી અને ગામડામાં હું મારી એક માસીનું ઘર તાન છે અને તે માસીના ઘર અમે અ દસ પંદર દિવસ જેવા રહેેલા હતા અને ખૂબ જ એવી મજા આવી હતી. જેથી કરીને ગામડાનું જીવન પણ અમને ખુબ જ એવું વધારે ગમે છે.
હા તમારી વાત સાચી છે અને મેં જેમ અનુભવ્યો એમ તમને પણ કોઈ અનુભવ થયો હતું કે પ્રદુષણ ક્યાં વધારે છે કે અહિયાં શહેર માં વધારે છે અને તમને શું લાગે તમારે જીવન ક્યાં વિતાવું છે કે ગામડામાં રહેવું છે રિટાયર થઈને કે પછી તમારે સિટી માં જ રહેવું છે?
હા મારે પણ એવું જ વિચાર છે કે ભાઈ ગામડામાં રહી તો સારું. કારણ કે ગામડાનું જીવન એક સારું જીવન એવું લાગે છે. જેથી કરીને અમે પણ ગામડામાં રહ
હા તમારી વાત બરાબર છે અને ગામડાનું જીવન એક એને એક ઇફેક્ટ એ પણ છે કે ગામડામાં શું છે કોઈ પણ પ્રસંગો હોય તો બધા સાથે મળીને કામ કરે છે. અને કોઈના ઘરે પણ કોઈ પણ થયું હોય આકસ્મિક, કોઈ કારણસર બધા આખા ગામજનો એટલે કે જે ફળીયું હોય તે ભેગા થઈને કોઈ પણ મુસીબતનો સામનો કરી શકે છે મેંને બે જ્યાાર સુધી વિચાર્યું છે અને જે ન્યૂઝમાં પણ જોયું છે કે શહેરોમાં શું છે કે આપણે આજુબાજુમાં પણ જે વ્યક્તિ રહેતા તેની સાથે પણ લોકો બહુ સાથે વાતચીત કરતા નથી. અને જે રજાઓ મળે છે. એમને એમના પણ એ લોકો બહાર જ ફરવા જવા અને સાથે એકબીજાને બેસીને કામ પણ નથી કરતા અને જયારે એ લોકોને કઈ એવું થાય એ બીમાર પડે છે ત્યારે એ લોકો ગામડાના જે લોકો ના સગા સંબંધી હોય છે તેમને યાદ કરતા હોય છે અને જે એમના હોસ્પિટલો માં કે જે જોબ કરતા હોય તે એ લોકોને મળવા પણ આવામાં થોડુંપણ આના કાનાની. કરે છે કારણ કે એ લોકો જોબ કરતા હોય છે અને એ લોકો એ જે અધિકારી હોય છે તેમને જવાબ આપવાના હોય છે એટલે એ લોકોને રજા મળેતી નથી પરંતુ જે ગામડામાં બાળકો એટલે કે કોઈ એમના બાળકો કે પિતાશ્રી કે કાકા કે કોઈ પણ હોય તે લોકો ત્યારે એમની મુલાકાત લઈને આવે છે. ખેતી છોડીને પણ એટલે મને ગામડાનું જીવન એ એ પેલું એ હિસાબે જોવા જાય તો ખુબ જ ખુબ જ સારું લાગે છે. તો મને શું છે. એવું કોઈ વાર બીમાર થયા છે ને તમને કોઈ ઘરના કે બાજુ વાળા કોઈ મળવા આવ્યા છે. હોસ્પિટલ માં
હા અમારે પણ એવું બધું થાયા કરે છે બીમાર પડ્યા કરે છે પરંતુ શું શહેરોમાં એવું ના હોય છે અને કોઈ પણ મળવાનું એવું આવતું નથી ખ આપણા ફેમિલી મેમ્બર જ મળવા આવે છે પરંતુ ગામડાઓ. માં મેં એું બહુ ઘણી વાર થયું છે. કે ગામડાના લોકો આજુબાજુના લોકો જેટલા પણ હોય છે. બધા મળવા. પણ આવે છે. અને કેટલીક એવી વસ્તુઓ લાવે છે. ખાવા પીવાની ને એવું બધું એ ખુબ જ સારું લાગતું હોય છે પરંતુ શહેરોમાં એવું હોતું નથી તેનો અભાવ છે. જેથી કરીને મને આ વસ્તુ ખુબ જ ખરાબ લાગી અને શહેરોમાં એ બધી વસ્તુઓ ખુબ જ સારી રીતે થતી હોય છે. જેથી અ શહેરો શહેરોમાં મને આ વસ્તુ ખુબ જ ખરાબ લાગી અને ગામડામાં ખુબ જ સારી રીતે થતી હોય છે. જેથી ગામડાનું જીવન મને સારું લાગતું છે.
હા મને પણ અમારા જે પૂર્વજો જે કહી ગયેલા સાચી જ હત કે શહેરો કરતા તો ગામડાનું જીવન સારું આપણને એવું લાગે કે ત્યાં બિલ્ડિંગો છે ત્યાં હરવા ફરવાનું બધું છે. એ બધું છે. પણ કોઈ ત્યાં જતું નથી કોઈ ગાર્ડનમાં પણ બહુ ખાસ કોઈ બેસતું નથી. કારણ કે જે ગામડાનું જીવન છે બેસ્ટ છે એમાં જે વસ્તી પણ ઓછી હોય છે અને ભીડભાડ પણ ઓછી હોય છે એટલે લોકો શાંતિથી એકબીજાને હરી ભળને રહ્યો છે અને તમારી સાથે મને જે વાત કરી એને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. મને એવી આશા છે. કે તમને પણ મારી પાસે કઈ શીખવા મળ્યું હશે.
હા ભાઈ મને પણ બહુ બધું શીખવા મળ્યું અને તમારા પરથી જે ગામડાની જાણકારી મળી તે પણ મને ખુબ જ આનંદ થયો, જાણીને. તો ચાલો ભાઈ મળીએ હવે આપડે.